હલે.
હલો.
ગુડ ઇવનિંગ.
ગુડ ઇવનિંગ.
કેમ છો મજામાં.
હા મજામાં.
આપડે આ જેે તહેવારો વિશે વાત કરીશું.
હા.
હા. તમને કયા કયા તહેવાર વધારે ગમે છે.
મકર સંક્રાંતિ.
બીજા કઈ.
બીજા બહ બધા ધુળેરી છે દિવાળી છે. અને ગણપતિ. તમને ક્યાયા તવારો ગમે છે.
મ. દિવાળી ધુળડી. ગણેશ ઉત્સવ, નવરાત્રી, વધારે મને દિવાળી બઉ ગમે છે.
તો મકરસક્રાંતિ વિશે કઈ જણાવો,
મકરસક્રાંતિ વિશે અમે નાના તા અત્યારે,
હ,
ઘા, મકરસક્રાંતિ આવવાની હોય તેના દસ પંદર દિવસ પહેલાથી અમે પતંગો લાવીએ.
હ,
ના કન્યા કમાંજે, ઘણા દિવસો પહેલા થી જ અમે પતંગ ઉડાવવાનું ચાલુ કરી દેતા હતા. અત્યારે એવી મજા નથી રહી કે કોઈ આ, તે મકરસક્રાંતિ આવે પહેલા, પહેલાથી કોઈ એક્સાઇટમેન્ટ એટલી બધી નથી રહી અને ઘટી ગઈ છે.
બીજું કઈ,
હા બીજું મકરસક્રાંતિ ઉપર આપડે. તલના લાડુ,
બોલે તે ધ્યાન રાખ,
બનાવવામાં આવે છે. હ.
મકર મકરસક્રાંતિ પર અમે પણ, ખુબ જ ઉત્સાહ રહતો જેમ કે પતંગ ચગાવવાના, નવા નવા રંગોની ડોરી માંજો, અમે પણ વિવિધ રંગોની દોરી માંજ્યતા જેમ કે, બજારમાં જે આપણને મળી રહે છે પાંદા પછી, સાગર આ જે સુરતની ફેમસ આઈટમ છે. તેઓ વિવિધ રંગોની જે દોરી હે તે, માંજતાને ખુબ જજ પતંગ ચગાવતા, પૂફાયડ મારો પતંગ હતો, મોર પીછ પતંગ, તે મોરપિંચ પતંગ તમે જોયો છે.
ના નથી જોય એ કેવો આવે છે.
તાઈપ એ મોરની જે, વિવિધ રંગોની પૂંછડી હોય તેજ રીતે રે, એ પતંગને સજાવવામાં આવે છે વિવિધ રંગો એમાં દસ થી પંદર જાત ના રંગ, તે પતંગ બનાવામા આવે છે ને પતંગ, મારા અંદાજે બજારમાં બસો થી ઓઢીસો રૂપિયા નું એક પતંગ મળે છે. તમને શું લાગે છે.
ત્યારે તો સારો જ હશે એ પતંગ,
મે મિત્રો સાથે મળીને ખુબ જ પતંગ જગાવતા અને, આપડે ગુજરાતી માં કેવાય ને કે પેચ લડાતા,
હા.
અમારો બીજો કોઈ ખાસ ત્યોહાર,
બીજો ગણેશ ઉત્સવ,
ગણ ગણેશ ઉત્સવ વિશે જણાવો.
ગણેશ ઉત્સવ વિશે, અમે ગણેશ ગણપતિ બાપ્પાના આવવા માટ લાવવા માટે અમે ઘણા દિવસેથી તેમના આવવાની તૈયારી માં લાગી જઈએ છે. જેમ કે તેમનો ના પંડાલ તૈયાર કરવાનું, પછી ત્યાં તેમને બેસાડવા માટે બધું ડેકોરેશન એવું કરવાનું, અને જે એમનું આગમન કરવા માટે અમે ડી જે પછી ડી જે લાવી ખુબ નાચી કુદીને, હર્ષોઉલ્લાસ થી બાપા ને બેસાડીએે છીએ, અને એમની દસ દિવસ સુધી
અને ભાવપૂર્વક એમની પૂજા કરીએ છીએ. અને એ એજ રીતે જે આપડે એમને આગમન કરેલું તેજ રીતે બાપાને બાપા નું દસમા દિવસે વિસર્જન કરવા જે જઈએ છીએ.
હા, હા તમે કીધું તે જ પ્રમાણે અમારે ત્યાં અમારા મંદિર માં પણ આ ગણેશ ઉત્સવ નો ખુબ જ ઉત્સાહ રહે છે. જોકે અમારે ત્યાં લગભગ એકતાલીસ વર્ષથી ગણપતિ બેસાડવામાં આવે છે, એવું મારા દાદા નું કહેવું છે. પરંતુ છેલ્લા પાંચ કે છ વર્ષથી આજે આધુનુક યુગ છે, તે પ્રમાણે બીજેથી બાપાનો પંદર કા તો દસ દિવસ પહેલા આગમન કરવામાં આવે છે. આખા બજારમાં હે અમારા આા ગામમાં બાપાની મૂર્તિ ને આગમન તરીકે ફેરવવામાં આવે છે, અને બાપાને આખા ગામના દર્શન કરાવીએ છીએ. તેથી બાપા જોઈ શકે કે તેમની પ્રજા શું કરી રહી સે. પછી બાપાને અમે સુરક્ષિત રીતે મંદિરે બેસાડીએ છીએ અને દસ કા તો પંદર દિવસ પછી ગણેશ ચતુર્થી દિવસે બાપાને ભવ્ય પૂજા કરી, અને બાપાના થાળ, આરતી અને કીર્તનો અમે દસ દિવસ માટે રાખીએ છીએ. જેમાં ડી જે મૂકી, અને ગરબાનો પણ આયોજન કરવામાં આવે છે, ભજનો પણ ગવાય છે, અને જે અમારા દાદા, દાદીઓ જે વડીલો છે તેઓ જાત-જાતના ભોજનો શીખવે છે. ગણપતિઓની જાત-જાતની જે વાર્તા છે કે પણ આ જે ગણપતિ બેસાડવાની જે પ્રથા ક્યાંથી શું રીતે ચાલશે તેવ રીતે તે ઇતિહાસ બધું જણાવે છે, અને જેમ કે આપણેે બાપાનો પ્રસાદ સૌથી પ્રિય પ્રસ સાદ મોદક, એ મોદક, એ ખૂબ જ ખુબ જ સ્વાદિષ્ટ અને આપડું ગુજરાતીમાં કહેવાય ને એકદમ સરસ મજાનું મીઠું મુજુલો એ લાગતો હોય છે. અને બધા માટે તે ફેવરેટ હોય છે, પણ સૌથી વધુ એક મીઠાઈ આવે છે કંદોરી કે, હા એ ગામડાની ભાષોમાં ખંદોરી કહેવાય, હવે બીજી ભાષામાં નથી ખબર મને. પણ તે કંદોરી તે મારી ખુ ખુબ જ તે ખૂબ જ પ્રિય આઈટમ છે, તે ખૂબ જ સ્વાદિષ્ટ અને દાણાઓથી બને છે તે, તે ખુબ જ સારામાં સારી લાગે છે. અને તેજ ભોગ બાપાને ઘણી વાર અમે ચડાવીએ છીએ. પછી દસ દિવસોમાં જયારે બાપા અંતિમ બાપાના અંતિમ દિવસો આવે છે જેમ કે આઠમો દિવસ કા નવમો દિવસ ત્યારે અમારા મંદરના બધા ભાઈઓ અને બહેનો અને બધા જે બધા ઘરના લોકો છે. તે ભેગા મળી બાપા માટે છપ્પન ભોગ નું આયોજન કરે છે. તેમાં ગુલાબ જાંબુ, પેંડા, મોડક, ગાઠિયા, પટેરીયા પછી આપણા ઘરોમાં બનતા રોટલા, શાક, દાળભાત, ખીચડી, કડી ને મીઠાઈ માં આપણેે શીરો લઈ લઈએ પહી પેલું કડી લઈ લઈએ અને કુમાં તો ખુબ જ ઘણું છે. જેમ કે કેરી નું અઠાણું, ગાજરનું અથાણું, લીંબુ નું અઠાણું, અને બાપા નું પ્રિય લાડુ એ ઘણી આઈટમો બનાવવામાં આવે છે, અને બાપાને થાળ ધરાવવામાં આવે છે, અને રીતે એ થાળ પટિયા પછી આ આખા ફળિયામાં તે થાળ ન વિચરણ થાય છે અને બધા પ્રસાદી રૂપે જમે છે. અને પ્રસાદી નહીં પરંતુ મહાપ્રસાદ પણ આખા ફળિયા માટે કરવામાં આવે છે કે જેથી કરીને બાપા ના ભક્તો ભૂખ્યા ના રહે અને સૌને બાપાનો પ્રસાદ મળે અને અંતે દસમા દિવસે સવાર થી લઈને સાંજ સુધી દુઃખ તો હોય જ પરંતુ ખુશી ખુશી બાપાની જે પૂજા અર્ચના છે, પા ની જે આરતી કરવાની હોય છે તે બાપા ની આરતી કરીએે છીએ. અને પછી સાંજ જેમ બપોર પછી જેમ સૂર્યદેવ નો પ્રકાશ ઓછો થાય છે. તેજ રીતે બાપાના વિસર્જન માટે નીકળી જઈએ છે અને ખુબ જ ધામધૂમ થી અને એકદમ શાંતિપૂર્વક કોઈ પણ ક કોઈ પણ જાતનું દુવિધા વગર સારી રીતે બાપાનું વિસર્જન કરીએે છીએ. અને અમે બીજાને જેમ નથી કરતા કે બાપાની મૂર્તિ મોટી હોય તો જ આપણું મંદર હું છું આપડે ફક્ત બાપાની પૂજવા લાવીએ છીએ તો બસ કે બાપાનું થોડું ઘણું આપણે નાની મૂર્તિ લાવીશે તો કઈ ની પણ બાપાની મૂર્તિ મોટી હશે ને તૂટી જશે તે પાપ કરવા કરતા નાની મૂર્તિ લાવું સારું અને આવી રીતે અમે બાપા નું સારી રીતે વિસર્જન કરીએે છીએ. શું કેહેવું છે તમારું આના પર? તમારો કોઈ બીજો પ્રિય તહેવાર
હ બીજો તહેવાર દી દિવાળી છે.
લઈ લઈએ કઈ ધૂળેટી તમારો પ્રિય તહેવાર ખરો? ધુળેટી તે હું
હા જણાવી દો ધુળેટી ધૂળેટી અને હોળી એ બે તહેવાર હોય છે. એ અમે નાના હતા ત્યારે ધુળે ધૂળેટી રમવાનું અને એકબીજા ઉપર રંગો લાખવાનો ખુબ જ શોખ હતો અ હતા ત્યારે અમે ધૂળેટી આવવાની હોય તેના દસ પંદર દિવસ પહેલા થી જ અમે ધુળેટી રમવાનું ચા કરી અને ઘણા દિવસ બાકી હોય ત્યારે અમે કેસુડા નો રંગ તૈયાર કરીએ છીએ.
અને પછી તે કેસુડ રંગમે ધૂળેટી ના દિવસે ખુબ આનંદ આનંદથી એકબીજા ઉપર રંગ લગાવી અને ધૂળેટી નો આનંદ મળે છે. દોળટીની ધોળેટી ના આગલાડીવસે હોળી હોળી હોલી કા દહનુ તહેવાર મનાવામાં આવે છે.
શું હું હોળી દુળતી વિશે જણાવ
હા જણાવ
જેમ કે આપડી પ્રથા ચાલતી આવી છે, રાજા હિરોણા કશ્યુપે તેના પુત્ર ને બાળી રાખવા માટે તેની બેન એટલે કે હોલિકા હોલિકા માતાનુ હોલિકા માતાને વરદાન હતું તેઓ પર એક ઓઢણી હતી ગ જેથી તેઓ ઓઢણી પહેરે તો તેઓને આગ ના લાગે. તો હેરણો કશ્યુપે તેના પુત્ર ને મારી નાખવા માટે જીવઠી માારી નાખવા માંટે હોલિકા સાતે તેને અગ્નિ ચિતા પર એટલે કે અગ્નિ ચિતા એટલે કે લાકડાના લાકડા ઉપર બેસાડી તેને બાળવાનું નક્કી કર્યું હતુ પરંત એતી આં રપા પચના ક પોવા આપલે પવન આવતા તે ઓડણી ઉડી જ ઉ ઉડી ગઈ હતી અને તો પણ હિરણ કશ્યુપ ના રાજા હિરણ કશ્યુપ નો પુત્ર તે મર્યો ન હતો અને તેની બેન હોળીગથે. તેઓ પામીહ હતી. તો ચાલો જો હવે આપણેે પછી પાછા મળીશું નવા ટોપિક ઉપર